હલો.
હલો.
હલો હા હા જય શ્રી કૃષ્ણ હા આવાજ આયો હલો હા હા બરાબર હા હલો.
આયો ને અવાજ
હા આયો આયો
મજામાં
હઓ બસ મજામાં તમે બધા
હ હા મેં બધા મજામાં જ છીએ. ત્યાં કેમ ચાલુ બજારમાં ગયા છો બધા
ઓ બસ મજામાં છીએ
શું કરતા હતા
હવે સાત એની જ ત્યારી ચાલુ બધી હવે તમારી કેવી તૈયારી ચાલુ છે હમ્મ
હમ્મ બસ હ આ બે દિવસમાં ઘરની સફાઈ ચાલુ કરશુ
હમ્મ હ અમારે રશરદી થઈ થો તે રીતે થઈ જશે હવે ગોકળ આટામાં આવે એટલે તો ત્યારી તો કરવી પડે ને હવે બધી
હા કરવી જ પડે ને બધું કરું
હનજી નો જનમ હોય
હા એટલામાં રાક રાખવી પડે રાખવી પડે
તો તમે શું કરો બધી તૈયારીઓ
તમારે જો પેલા તો ઘરની સફાઈ કરીએ પછી આ બધું બનાવીયએ સાતમ આઠમ બધું નમકીન ને બધું લાડવા અને બધું બનાવીએ અમે ચેવડા અને એ બધું અમે ઘરે જ બનાવીએ
હા હા અમે પણ એમ જ કરી બું બધું બનાવીએ બધું જોઈએ ને પછી છે તે રાંધન છ ના બધું બનાવી દઈએ પછી સાતમ ના ઠંડુ ખાઈએ બધું અમે રસોઈના બનાવીએ એટલે પછી
અમે બી એમ જ કરીએ અમે બી એમ જ સાતમને ઠંડુ કરીયે હમ્મ
હા એટલે આગલે દિવસે દોડા દોડ હોય બધું રાંધાન છઠ ના દિવસે દોડા દડ હોય પછી પછી તો પછી તને એમ કે ચાય જોઈએ સા તમને કે પછી ચાલે
ના ચા તો મેં મૂકી દીધી ઊંઝા ગઈ હતી ને હમણાં શિયાળે લગન માં ઊનજા આવી હતી ને બાજલી કોોર તો પછી મેં ચાય મૂકી દીધી થી એટલે ચાય પીવાથી તકલીફ થતી હતી ને મને બહ એસિડિટીને ગેસ થતી હતી તો પછી એટલે ચાય હું પછી અમા અમાને આપ પીવી આવી તમે રાખો ચાય આ જીવનનું ચાય નહી પીવો એમ ગરીબ તો ચાય નું તો ટેન્શન નથી ચાય ને તો છોકરાઓને બી ચાય વગર ચાલેે એમ
હા તો સારું કેવાય મને તો નથી ચાલતી ચાય વગેરે મને તો જોઈએ જ પણ હું ઠંડી પણ ચા ચાય બનાવી દઉં આગલે દિવસે સાંજે બનાવી દય ચાય પછી ઠંડી બીજ દિવસે પીવું સાતમ ના થોડો ઘણો એનો નસો હોય ને એટલે ચાલે મને
હા એ હા એ વાત સાચી છે ના હું તો નથી પીતી ચાય અમે જે ચાય બનાતા હું ચાય નથી પી તી નથી કોફી પીતી કઈ નહી ખાલી મન થાય તો દૂધ પીવ નકર ના પીવ નકરતા છાસ ને રોટી રોટલી ખાવું છાસ તો આપડ ગુજરાતીઓ ના ઘરમાં હોય જ
હા
હા દધી હા એ છાસ હો એટલે ચાલે દૂધ ને એમ કે પછી શિયાળામાં દૂધ પીવું થોડુંક કેલ્શિયમ માટે. નકર પછી એમ કે નથી પીતી. કાંઈ એમ, એટલે સારું. હમ્મ.
પછી તમે ક્યાંય ઘર સાતમ આઠમ ક્યારે જાઓ? કે ફરવા જાવ કે પછી કે કોઈ તમાર સમાજ કરી એમ. સતમ આઠમને કાંઈ એમ કે શું કરો તમે એમ રમો કે શું કરો તમે એમ?
હા. સાતમથે રમીએ ને અમે. સાતમથે સાંજે રમીએ. રાતે રમીએ ને આઠમ ના ભી રમીએ સાંજના. પછી કૃષ્ણ જન્મ થાય અમારો. તો કાનુડાનો જન્મ કરી ન પછી એ મટકી ફોડીએ રાતે, બધા છોકરાઓ નાના છોકરાઓ હોય ને એ મટ કી ફોડે. મટકી ફોડીન પરસાદ લઈન પછી બધા ઘરે આવીએ. એમ કેઈ સાતમ આઠમ ને તો બહુ મજા આવે, પાંચમ નો ભી ઢોલ વાગે, નાગ પાંચમ હોય ને આપડે. નાગ પાંચમ ના પ્રસાદી ધરાવી, તો તે ધરાવીને એ બી કરીએ. પાંચમ, છઠ, સાતમ, આઠમ ચાર દિવસ હોય અમારે ત્યાં. પોગ્રામ એટલે મન તો પાંચમ ના દિવસે આગલે દી બધું કરી જ નાખવું પડે. કે પછી ટેન્શન નહીં કાંઈ.
હા બરોબર. અમારા ગોકુળ આઠમના દિવસે સાંજે જમણવાર હોય, ત્યાં આગળ અમે સમાજમાં જઈએ ને ત્યાં આગળ તો પછી ત્યાં આગળ હોય. બધું કાનડાનો જન્મ થાય, બધું થાય, મટકી ફોડે, બધું હોય ત્યાં આગળ, પછી ગરબા રમે. ઈ બધું હોય. મજા આવે બધા ભેગા
હા સરસ સર. સાચી વાત. અમારે જમવાનું સમાજ મોટે ને
હા બોલો.
આ સમાજ મોટી ને તો એટલે અમે પછી જમણવાર અમે ના રાખીએ, ને જમવા માટે ઘરે આવીએ પછી પાછા તૈયાર થઈ ને પાછા વળી જઈએ સમાજમાં.
એવું! ના અમે તો સારી પાંચ વાગે ત્યાં આગળ પહોંચી જઈએ, ને પછી ત્યાં આગળ રમીએ પછી હોય, એટલે મજા આવે. બધા જેને આવું હોય ઈ આવે બધા ત્યાં આગળ. સમાજવાડી જે ખરી ને અમારી ત્યાં આગળ જઈએ બધ
હા.
એટલે સાતમ આઠમને પણ આમ મજા આવે, જો વરસાદ પડતો હોય તો ઓર મજા આવે.
હમ્મ. છોકરાઓ બી મજા આવે.
હા. બધા જઈએ બધા.
બરોબર.
કોકને એવું કે ફરવા લોકો બધા સમાજમાં જઈએ બધા એવી રીતે. આજકાલ તો ફરવાનું વધી ગયું, એટલે પછી એવું હોય. તો અમારે તો કેવું સમાજ હા બોલો.
ગુજરાતમાં તો અમે સમાજમાં આ-આ ફરવાનું બહુ જ છે ને એકદમ. અમારે ત્યાં જે ઓછું છે ફરવાનું, આ રમવાનું બહું વધારે શોખ. અહિયાં કને સાતમ આ ઠમ માં બહું રમીએ બધા. જેન્ટસ લોકો ઓછા આવે પણ આ લેડીસ લોકો બ-બ બૈરા લોકો બધા બહુ રમાઈ.
હા. તો આમાં તો શું સાતમ આઠ ઠમના છે ને ઢોલ વાગે એની રમતો પાછી અલગ હોય. નવરાત્રી ન હોય ને એવી ના હોય પણ અલગ હોય રમતો અમારે બધી તમારે કેવી હોય ત્યાં આગળ
અ અમારે ત્યાં એવી આ રીતે સાતમ સાતમ આઠમની અલગ જ રમત હોય નોરતામાં હોય ને એ ના હોય સાતમ આઠમની અલગ રમતો હોય એકદમ શાંત શાંત વાળી રમતો હોય.
હા તો મજા આવે હાથે થી બધું રમવાનું હોયને મજા આવે બધું આમ અલગ જ ટાઈપ ની હોય રમતો હોય એટલે તું જા રમવા કે ના જા તને શોખ ખરો
ના મને બહુ શોક છોકરાઓ જા નેને ભેગી જઉ પણ પગ દુખે છે ને મારા એટલે હું ના જઉં રમવા રમું નહી જોવા જઉં ના નોરતામાં બી એમ કે જઉ. નવે નવે નોરતા જઉ મને બહુ ગમે છે પગ ના લીધે હું નથી અ રમતી એમ. કે રમવાનું શોખ ખરું મારે કે બઉજ.
એટલે શું ઢીચણ ની તકલીફ છે તને
હા વુ ગુડાની તકલીફ છે ને. તેમકે એમ પગજ બહુ દુખે અને સાયન્ટિકા છે સાથમાં એટલા હાટુ કરીને
હા મને પણ એજ. તકલીફ કમર ને તકલીફ છે મને બહુ દુખે કમરાઆ વધારે બેસાય નહી જઈએ તો ખરા પણ થોડું દુખ આવું થાય તો કોક વખત ના જવું એમ નવરાત્રીમાં પણ એવું જ હોય મારે
હા ખુરશી ની ને વ્યવસ્થા હોય એટલે વાંધો ના આવે ઉમાકને એટલે બેસવાનું કે કાય પછી ડબલ ખૂરસી લઈને હું બેસી જઉું. એકમા આમ પગે લાંબા રાખીને બેસું તો પછી વાંધો ના આવે એમ કે. છોકરીઓ છે એટલે તે મને અ ગાડીથી તેડમેલ કરીલે. એટલે ચિંતા ના હોય એમ. કેહતે ચાલુ ના પડે પછી ઉમા જઈ બેસું ઈ બહાને અમે ઘર થી બહાર નીકળી તા પણ મનોરંજન થાય ને. આમ ઘરમાં ઘરમાં આપે રહીએ તો આ મન એકદમ મુંઝાય પડ્યું. તો એમ કે ત્યાં બ સમાજમાં જઈએ. એટલે બધા ચાર લોકો આપને મળે વાતો કરીએ બહુ મજા આવે.
હા મન પેલું થઈ જાય સરસ હા અને તમારે ત્યાં આગળ એટલું તે રમે નવરાત્રી મતલબ માથે ઓઢીને રમે કે પછી કહેવાય માથે નથી ઓઢતા કોઈ
ના માથે ને સાતમ સાતમ ના દિવસે જે અ પેલા ના હોય ને જેન્સ લોકો એટલે ત્યારે અમે ખુલ્લા માથે રમે પછી આઠમ ના દિવસે જેન્સ લોકો હોય ત્યારે હવે થોડુંક માથે ઓઢે એમ કે. સાતમ ના દિવસે ના ઓઢે આઠમ ના માથે ઓઢે હા આઠમ
અમાર તો નથી ઓઢતા કોઈ નવરાત્રીમાં હોય નહીં નવ અ ખાલી નવરાત્રી માં ઓઢે ખાલી માથે પીનુ ખાલી સેજ લગીર ભરાવે એટલું જ બાકી આમ નહિ બધું છૂટ જ છે બધું હવે રમવાનું
ના આઠમ અ નવરાત્રી માં અમાર માથે ઓઢવાનું અ ખાલી સાતમ ના દિવસે જે તે જેન્સ ના હોય ને તે દિવસે એમ કે માથે ના ઓઢે આ. તમને નોરતાં મ માથે જ ઓઢવાનું. થોડુંક ઓઢે એમ કે પાછળ જ આમ ખાલી એમ થાય કે ના ઓઢ્યું છે ઓમ
હા ખાલી એવું લાગ. હા ખાલી એવું લાગે કે હા માથે ઓઢિયુ ખાલી પીનો ભરાય દે ખાલી લગીર ખાલી ઓઢડી નાખી દે.
હા એમ એમ હા એવું તેવું તેજ સારું લાગે થોડું મા થે ઓઢેલું હોય ને તો સુંદર દેખાય
આ તો ખબર પડે કે કઈ દીકરી છે હમ કઈ બહું છે એમ ખબર પડે હ
સા સાચી વાત સાચી વાત બીજું શું કહો છો
બસ શાંતિ છે આવે સાતમને આવે એટલે થઇરી ચાલુ હવે એક વરસાદ
સાતમ આઠમ જાય એટલે પછી સીધા પછી એ બધા તહેવારો ચાલુ થઇ જાય સાતમ આઠમ જાય પછી ગણેશ ચતુર અમાર અહીયા ગણેશ ચતુર્થી મહિમા બહુ પછી આવે આ નવરાત્રી પછી દિવાળી એટલે પછી આ ચાર પાંચ મહિના તો એમ ત ખબર જ ના પડે ક્યાં દિવસો નીકળી જાય ને તે વચ્ચે છોકરાઓની એક ઝામ આવે એક્ઝામ ની તૈયારી કરાવો એટલે એમ આપડા બયરા તો નવરાજ ના પડીએ એક તો વરસાદ વરસાદની સિઝન ને એટલે એ પણ એ કપડાં માંડ માંડ સુતા ની એમાં વસદ આવે દોડતા દોડતા જાવ કપડા અંદર મૂકો વળી ને તડકો દેખાય ત વળી પાછા આપે બારે સુકવીએ બયરા નો બયરા લોકોનો છે ને બયરા લોકોને એમ પેલું ના થાયમ થાય કે શાંતિ થી ના બેસી થોડો તડકો દેખાય ચલો બાર કપડા નાખીએ તેમજ આપડુ આ ચાર પાંચ મહિના ચાર પાંચ મહિના આપડા આમ જ ની થી જાય ખબર જ ના પડે સરસ
બરોબર છે બીજું શું કેતો કે પરિવારમાં કેવો છે બધા બરાબર મજામાં બધા?
હા બધા મજામાં અહિંયા પણ ત્યાં પણ બધા મજામાં?
હવ બસ મજામાં શું કરે છોકરીઓ તારી? મજામાં
બસ છોકરીઓ હા ટુશન લે છે ને તો એ ટુશન ચાલુ છે અમણાં એક છોકરો આવે છે ટ્યુશન ચાલો જે પૈસા આવે કામ ના
હા હા એ તો બરોબર છે જે જો ભણ્યા હોય એવું પછી કરૂ પડે ને બધું એ કામ
હા હા કરવું પડે ને નવરી બેઠી છે તો કે કે ચલો ટ્યુશન લઈએ તો કે ચલો કીધું કેના છે કે મજાશે આવશે તો આપે ચાલુ રાખશું આગળ પછી બંધ રાખશું એટલા માટે તે લે છે ટ્યુશન એટલે અમણાં તો નથી આવતા સવારના આવે છે. નવ વાગે સાડા નવથી સાડા દસ વાગ્યા દોડ કલાક ભણાવે અત્યારે પછી નાના છોકરાને ભણાવે. હા ચાલો ઠીક રાખશો અવે
હા ચાલો તારે ફરી મળીએ તરી બસ
હા ફરી મળીએ ઠીક છે રા જય શ્રી કૃષ્ણ.